હલો
હા બોલ
શું કરો છો. કઈ નઈ ટીવી બીજું શું હાય
યાર અમારે તો ટીવી બી બગડી ગયું છે તો આપ્યું છે રિપેરિંગમાં.
પણ વાયફાઈ થી તો ચાલતું હશે ને ટીવી.
પણ ટીવી જ આપ્યું છે તો.
હ હા બરોબર છે મને એવું બગડી ગયું છે એમ.
ના ટીવી આપું જાય
હમ્મ બરોબર બરોબર બોલો બોલો શું કરતા હતા. હા અમે લોકો લેપટોપ તો અમારો ભઈ યુઝ કરે પણ હુ મોસ્ટ ઓફ ટીવી જોતી હો છું એમ.
ઓ ઓકે સી રિયલ આવે છે ટીવીમાં.
હા બે બે ત્રણ તો નહી એક એક બે જોવું ગમે એવી પણ બધી નહી જોતી એમ.
તારક મેહેતા.
હા એ જો ટાઈમપાસ માટે શું હોય બીજું.
યાર હવે એમાં શું આવે છે એમાં શું થાય છે શું બધું તો કેટલા વર્ષો
અરે એચુલી એમાં લેટેસ્ટ એપિસોડ મા અત્યારે તો લેટેસ્ટ નું તો હું નહી જોતી પણ ઓલ્ડ જ જોઉં છુ લેટેસ્ટ એપિસોડ ક્યારે જોઉં તો જાઉં એવું છે અત્યારનું રિસેન્ટલી કાલે શું થયું છે મને મન નહી ખબર.
હમ્મ
ઓલ્ડ તો બધા આવે છે હ હ અરે બસ જુનામાં બહુજ મજા આવે અને દયા પેલી કોમેડી કરે ને એટલે બહુ જ મજા આવે એને જોવાની એમ.
અને હવે તો અને હવે તો દયા બી નથી એટલે શુ
હા અને એમાંય પેલું ટપું ને એ લોકો પછી અને એમાંય અડધા તો કેરેક્ટર ચેન્જ થઈ ગયા છે જેમ કે અંજલી તારક મહેતા સોડી અને એ લોકો તો બધા ચેન્જ થઈ ગયા એટલે ગમ
બધા ના જ ગમે જોવાનું ના ગમે પેલા વર્ષોથી ચહેરા જોઈને હેને.
હમ્મ
ટપ્પુ કેટલો બદલાયો
ટપુ તો બહુ બદલાયા હવે ફાાઈનલ એક મૂક્યો છે ટપુ બીજે વચ્ચે બીજું
પેલો ગોરો ગોરો આવ્યો તો ખબર છે ભવ્ય ગાંધી.
હા હા હા હા એ હતો રે હા એ હતો હા બરોબર કીધું.
આવ્યો ને તો આમ અતુડું નતું લાગતું કે ના ભાઈ ટપુ જ લાગતો આમ. તેના છે એમ.
હા બરાબર કીધ હા બરાબર કીધી પણ હવે તો પેલો બીજો મૂક એમાં હા એ જ અને બહુ આમ ટપવું જેમ લગાતો નહી હા.
નહી આમ કઈ એના મોડાના ઠેકાણા જ નથી.
એજ વાત છે અને ખબર નહી ના પણ પેલો ટપુ તો મ એટલે એની હાઈટ પણ અત્યારે એટલી જ છે.
હમ્મ
અને સોનું તો બરાબર છે. અ પણ હા પછી આ ગોલી પણ તો ચેન્જ થઈ ગયો છે ને ગોલી પણ તો ચેન્જ થઈ ગયો છે બહુ બધું આમ જોવાનીમ નહિ પેલા જેવી મજા નથી પેલા જેવું કઈ જ નથી રહ્યું એમ.
ના મજા આવે એકનું એક ખેંચ ખેંચ કરઈ હવે બંધ થઈ જાય તો સારું.
નહી થાય બંધ કેમ કે હા નહી થાય બંધ તો હા એજ એજ એજ એજ. હા એ જતો રહે છે ને તો એ નને પછી તો પતી ગય શું સો આ હ હા એ પણ નીકળી પણ એ તારક મહેતા પહેલા વાર તો એજ મજા આવતી પણ વાર તો કઈ મજા નહી તારક મહેતામાં.
હમ્મ મહેતા સાહેબ મસ્ત હતા નહી.
હા
હું તો આના એપિસોડ જોઉ ને તો મોસ્ટલી નાઈટ ના હોય કે પલુ શું કેવાય રેની એપિસોડ હોય ને એવા વધારે જોવાની મજા
હમ્મ ઓ હમ્મ અને ઓલ્ડ પણ જોવાની બો મજા આવે.
હા ઓલ્ડ જ ઓલ્ડમાં જ.
હમ્મ મને તો ઓલ્ડ ઓ અ અમુક વાર ઓલ્ડ આવતા હો ને તો અમે ઓલ્ડે જોયએ કોમેડી હતું પેલા જેવું એમ. પછી પેલું સુંદર ને બધું મસ્ત કોમેડ હમ્મ
તમે અત્યારે કોઈ શો જોવો. તો મતલબ દિવસ
હા હા લાફ્ટર શેફ જોવુંને શો આવે છે કોમેડી બીજે તો સ્પ્લટ્સ વેલા આવે છે એમટીવી પર એ પણ જોં છું.
હ વા આવુ મજા આવે છે.
હા મજા આવે છે, મજા આવે છે.
મજા તો આવે જ ને હું કેટલા ખબર પાંચ છ, ના વધારે હું બી છેલા સાત આઠર્ષથી જોઉ છું જ. સ્પ્લિટ્સવિલા.
હા પછી એ પછી રોડીઝ રોડીઝ હા રોડીઝ એ કોઈક કોઇક વાર જોતી હોઉં છું. પછી અત્યારે નવું તો નહી આવ્યું એ બધું એમ.
રોડીઝમાં તો ગયા વખત બો મજા ખબ છે કાશી સાહેું પેલું કર્યું તું. કશીશ હતી પછી તે અ દિગ્વિજય હતો આ મ
હા.
પળ હતી એણે બાકે પૈસા વાળું કર્યું તું.
જે સ્પ્લીટ વી એ આ બધા જે ને જે રોડિજમાં હતા ને એ બધા સ્પિટ્સવિલામા આઈ ગ્યા.
હા મોસ્ટલી ચાર પાંચ આ છે આમ તો.
હમ્મ.
અત્યારે બધા જઉ ને સ્પિટ્સવિલામા, અલગ અલગ
હા, પૈસા પૈસા વિલાને પ્યાર વિલાવું છે કઈ.
પણ એવું થોડું ઠીક છે આ વખતનું મતલબ આવા બધા કે
ના પણ અત્યારે અને સારું છે હું સ્ટિંગ એ સારું કરે છે કરણ કુંદ્રા અને એ લોકો.
એ મસ્ત છે, અ નો ડાઉટ. બટ પેલા જેવી મજા તો યાર. પહેલા તો બો જ બધી તી તી. રણવીર હતો ને આજ તો?
હા. પછી એક પેલા કલર્સમાં છે ને તો ધ ફિફ્ટી પણ શો આવે છે. હેલો, પતિ ગ્યું હ, હા. પછી એ પણ સારું આવતું તું તમે બિગ બૉસ જોતા તા?
હા, બિગ બૉસ ભી જોવ જોવ છું.
શું?
હા બિગ બૉસ જોઉં છું, જોતાતા.
હા, હા હા. મન ખાલી ફ્રાઈડે સેટરડે નું ના ગમેલું.
હા, બસ ઓછું ગમે.
હા. બાકી તો પેલું રેગ્યુલર બધું જે કરે ને એ ગમતું તું એમ
હમ્મ, આ વખતે કોણ જીત્યું તું, યાર મને કેમ યાદ નહી કશું?
અહ આ વખતે તો મને યાદ નઈ હા ફાઈનલ રમી હોય તો બી બો ઓછું જોવ પણ યાદ આવશે ને તો કઈશ તમને
મને તો ઓલું અને પેલો જ હતો ને એ વાળુ થોડું યાદ છે.
હમ્મ.
આ વખત એ વખતે બધા રજત બધા આ વખતે હતા, કે ગયે વખ મિક્સ થઈ જાય યાર
ના આ વખતે નોતા ગયે ગયા વખતે હતા સમથિંગ.
હા, આ વખતે પેલા એ પેલી બો નથી બલ પે બોલતી વાયરલ થતી. બો સારી બનવા જતી હતી, સાડી જ પહેરતી હા
હા. અલ પેલી, હા! એનું નામે ભૂલી ગય તાનિયા મિતતલ, હા
હમ્મ.
પછી પેલી એની ક્લાઈન્ટ હતી
કોણ હતું?
અ મને તો યાદ નહી ના મળધાને હમ્મ, હમ્મ, હા, હા, હા, બરાબર કીધું.
હમ્મ. આમ તો બધા જ મોસ્ટલી.
પણ જે પેલા જે શું કેહેવાય સિદ્ધાર્થને લોકો વારું જે પેલું હતું ને બિગ બોસ, એ ત્યારે સારું હતું.
એતો બ્લોક બસ્તર, હું તો કઉ છું ને મેં ત્યા પણ પહેલા મેં તો ગયા વરસ જોવાનું ચાલુ કર્યું, સિદ્ધાર્થ શુકલા વાળુ મે આખું નઈ જોયું.
બરાબર.
હોઈએ એજ બાકી નઈ જોયું.
ના તો જરૂરી
બાકી ના ના ને તો અત્યારે તો એક પણ સિરિયલ નથી ગમતી, હું નાની હતી તો મમ્મી જોવે ને સિરિયલ તો જોયા કરતી પાંચમાં છઠ્ઠામાં હોઈશ ત્યારે, બે ત્રણ સિરયલ આવતી ને મને બોવ ગમતી તી, એક છે બડે અચે લગતે હૈ.
બરોબર.
બહુ મસ્ત સીરયલ આવતી્યા
કઈ?
બડે અચ્છે લગતે હૈ, એ વાડી.
હા હા એ તો પતિએ ગઈ હવે.
પતી ગઈ ક્યાર ની. એનો સેકડ પ આવયો હતો રામ કપૂર ન
અછ મે એ સેકન્ડ પાર્ટ મે જોયું હતું સારું આવતું તો અત્યારે નહી જોતી સેકન્ડ પાર્ટ એનું.
હમ્મ ના પેલો પાર્ટ પણ નતો જોયો ના.
ખતર
બરા-બરાબર છે.
પછી બટ બહુજ ખતરનાક સિરિયલ. યુટ્યુબ બધા અવેલેબલ છે. આજ જેભી સર્ચકરી ને જોઉં સોમટાઇમ્સ.
એબા પણ એ મને તો નહી ગરતું.
બીબીવાડી સિરિયલ.
હા ઈ પણ ને હા.
તમારા ઘરમાં તમાર મમ્મી એવું કરે કે તમને ટેસ્ટ કરાવે કોઈ બી કશું બનાવે તો?
હા હા મન તો બોજ હા મન તો બહુજ કં તારો આવે.
બહુજ એટલે થતા થા મતલબ આહ લેપટોપ માં કઈ વ કરતા આ આવી જાય. દસ દસ મિનિટ લોકોને તો ખાવા આવે.
હમ્મ, હમ્મ.
હમ્મ તો પછી કવું આ
હા.
હમ્મ.